મજામાં
શું કરતા હતા.
કહી નહી આ લિસ્ટ લઈને બેઠું છું.
સે ની લિસ્ટ દુકાન નો ની લિસ્ટ પીવીસી પઈપ
હા
તો તમારી બધી દુકાનોની લિસ્ટ છે
એટલે લિસ્ટ એટલે મારા પૂરા શુ કેવાય ગ્રુપમાં છે ને બધાનું છે જ્યાં જ્યાં મારે ઇન્વિટેશન આપવાનું છે ને બધાનું
બરોબર બરોબર મને બતાવશો કોણ કોણ
એક છે અ સાહીઠ વર્ષથી જૂના અને જાણીતા છે આપણા શ્રી ભગવતી સ્વીટ માર્ટ વાળા
ક્યાં છે આ બિમ્બે મા
એ ખબર નહી પણ એમનું નામ છે નંદકિશોરભાઈ
ઓકે ઓકે
બીજા છે શ્રી ભગવતી ઇલેક્ટ્રોનિક્સ
અચ્છા જોડે જોડું જ છે કે બધા
હા એવું જ છે પછી છે રાધે જ્વેલર્સ અમરાઈવાડી.
મ અપ
પછી આ તમે ઓળખતા હશો. મસ્ત દૂધ ઘર
હા કુછ હો
નવા વાળા છે.
હમ
પછી આ છે શિવશક્તિ જ વીટે નમકીન
હમ!
હમ પછી મનર ચવાણા વાળા.
કોણ પ્રવાણાવાડા
મનહર
મનહર ઓકે ઓકે
હમ પછી આ ઓળખતા હશો તમે હિરલ સિલ્ક પેલેસ?
હિરાલી સીટીએમ? ખોકરા ઓકે ઓકે! તમે થોડું સ્લો સ્લો મતલબ? આવાજથી સ્લો નહી. પણ લાંબુ લાંબુ ખેંચીને વાત કરી શકો.
એવું છે ઓકે ઓકે!
હં ફાસ્ટ ફાસ્ટ બોલશો ને, તો મને સંભળાશે નહી.
હા કઈ નહ સારું સારું
સમજી ગયા?
હમ!
હં હજી કોણ કોણ છે?
અમારા સમાજમાં આમ તો પેલું છોકરાઓ પેલું હોય એનામ વિત્રણ હોય.
ઓકે!
હ આ!
તો એમાં શું થાય?
એટલે અલગ અલગ સ્ટાન્ડર્ડ ના લોકો છોકરાઓ હોય, એમને અલગ અલગ ધોરણના છોકરાઓને ઈનામ આપવામાં આવે, એમને ટકાવારી પર
હા હા! બરોબર બરોબર મે જોયું હતું કોઈ કોઈ સમાજ મા છે સપોઝ કોઈ છોકરા એ કઈ સ્ટેટ લેવલ પાસ કરી નાખ્યો હોય
હા!
સ્ટેટ લેવલ યા નેશનલ લેવલમાં એન્ટ્રી લઈ લીધી ને તો એમને ગોલ્ડ કોઈન યા સિલ્વર કોઈન મળે?
એવું છે એમ
હા તમારા સમાજમાં છે એવું કઈ છોકરાઓને મોટીવેટ કરવા માટે
એવું કઈ છે તો નઈ અત્યારે.
બરોબર આમ આઈડિયા આપો તમારા સમાજવાળુંને ને ખબર પડે
ના ના આપીશું આપીશું પાક્કું આપીશું
હમ્મ પછીખો કોણ કોણ છે જે એ બધા તમારા ઓળખીતાા છે?
હા એટલે ભાઈબંદ જેવા છે ને અમુક સમાજમાં છે ને એવું બધું છે.
બરોબર સારું કેહેવાય
આ.
બરોબર સારું કેહેવાય
હા.
સમાજમાં ફરક પડે નઈ આપણે કા-કામ હોઈએ કે આપણે કઈ સેલ્સ હોઈએ કે કઈ પણ આપણા સમાજથી આપણને
હા એ તો સમાજના આપણેે સમાજને ઊંચું લાઈશું તો સમાજ આપણને ઊંચું લાવશે.
એજ તો કઈ મેડિકલની શોપ હોય ને આપણને ખબર હોય સ સમાજ વાળાની છે તો આપણે ત્યાં જ જશું.
હા એજ છે એજ છે.
હમ્મ હમ્મ પણ આમ કમ્પ્લેન પણ બૌ થાય કે આ મોંઘી છે ને એમ છે ને તેમ છે.
ક ઈ છેવ પણ અં ચાલે અવે.
હમ્મ ચાલે એજ
હમ્મ.
કે બૌ બધા સમાજ વાળા લોકો આમ જ કરે છે. પોતાની સમાજનું એ બનાવી નાખે મે તમને કીધું હતું ખબર છે? અમ્મ તમને નઈ ખબર હું તમને આઇડિયા એક આપુ તમે તમારા સમાજમાં આપી શકું. તમારે સમૂહ લગન થાય.
હા.
તો પછી એમાં શું થાય કે સમૂહ લગ્નમાં એન્ટ્રી જોઈએ ને તમે એન્ટ્રી લઈ લો
બરાબર.
એન્ટ્રી એક જ જગ્યાથી હોય અને એને આગળ એક્ઝિબિશનમાં કઈ રીતને ચારો.. ચારો બાઉન્ડ્રી ઉપર બધા સ્ટોલ્સ હોય..
બરાબર.
બરાબર એવી રીતને ભતા સમાજવાળાના સ્ટોલ
ઓકે.
અને પછી એમાં ચાલતું જવાનું પછી બધા સમાજ વાળા મળી જાય ખીકી ખુખું હસી કાઢે ઠીક છે. સંભતા... તમારા પ્રોડક્ટ જોઈ લે તમે શું આપો છો એ જોઈ લે ઠીક છે પ પછી જાયને સમૂહ લગનના... કરી નાખવાના
સરસ આઈડિયા સારો સમાજ ને પણ ખબર પડે
એ કોઈ ટ્રલ એજન્સી હોય કોઈ એરિંગ ની દુકાન હોય કોઈની ઢોકલાની દુકા ખાન હોય ઠીક છે કોઈ રિયલ એસ્ટેટમાં હોય કોઈ ચવાણા મીઠાઈમાં હોય એ બધું બધું પ્રમોટ થઈ જાય ને ફ્રીમાં
ફ્રીમાં નહી તમે સ્ટોલ નું ભાડું લઈ લો એક હજાર બે હજાર હવે સુ વળી પણ એટલિસ્ટ યંગ યંગ જો જનરેશન હોય જેને પ્રમોશનની બહુ જરૂરત હોય સેલ્સ ની જરૂરત હોય એ બધતા જાયે શકે
બરાબર છે તમારી વાત
કેમ કે મારા હવે જેવી રીતના મારાં એક દેવર છે ઠીક છે એ ગાડી નો બિઝનેસ કરે છે ગાડીઓ ભાડા ઉપર આપે છે પણ બધાને ખબર નથી પણ એ સમાજમાં જ પ્રમોટ કરી નાખે દૂર દૂરથી આવે લોકો
હા એ છે
મારા જીજાજીને ખબર છે એમનો ભાવ શું ચાલે છે
હમ્મ
જીજાજી કીધું તમારે દેવર ની ગાડીઓની બુકિંગ કર થાય છે મેં કીધું હા હા તો કે હા બરાબર સારું છે મને મને ખબર હતી મેં એકવાર પૂછ પૂછવાડ્યું હતું પછી શું થયું કે પ્લાન કેન્સલ થઈ ગયો નહી તો હું લઇ જઈશ તમારા ત્યાંથી છે. તો આટલું મતલબ આપડો. સહાયતા થઈ જાય આમ. આ તમે આઈડિયા પ્રપોઝ કરો છાય જશો તમે તમારા સમાજમાં.
ઓકે ઓકે તેઈને વિચારીશ તને.
હમ્મ સારો આઈડિયો છે આ.
હા. હારું છે
કોણ કોણ છે તમારું સપ્લાયર.
શુ
તમારું સપ્લાયર.
સપ્લાયર મારો.
અરે દુકાનદાર શું કેહેવાય. તમે વાંચતા હતાને.
અ એ તો બધું પછી હભે કરીશું.
બરોબર બરોબર.
હમ. હમ હમ. દિવસો પણ એવા જઈ રહ્યા છેત્યારે ખબર જ નથી પડી ધંધામાં.
શું કોહ છો.
ધંધામાં ક ખબર નથી પડી રહી અત્યની.
હમ બહ મંદું ચાલે છે તમારે.
હ મંદુ છે જ ને ભાવ વધી ગયા એટલે કોણ લે.
હમ એ તો છે જ યાર. હ કઈ ભગવાન કઈ ઉપરથી કઈ આઈડિયા આપી દે ને મજા આવી જાય.
હમ.
પણ હું તમને એક આઈડિયા આપું.
હા.
તમે અગર ઘરે બેઠા એર પ્યુરિફાયર બનાવ્યો ને. ને તમે વિચ. શકોને તો તમારે આગળ કમાણી છે.
હમ.
કેમ કે માણસો એર પ્યુરિફાયર તો લેશે જ.
હ બલ.
જેવી રીતે કેવી રીના સોલર આવી ગયુ ઇડકશન આવી ગયું એ ઇપુફાયર ના પણ દીવસો આવાના દિલ્હીમાં તો બહુત. ચાલે બહુ.
એટ થ.
માણસો ઘરે પણ રાખે પણ જે થો આ ઈલાટ્ હોયને એ ગાડીમાં પણ એર પુફાય રાખે.
ઓ.
હમ.
એક બધું પ.
હા બહ બધું પોલ્યન ને આગળ જઈને વધવાનું જ છે.
હમ.
હમ. આ બધું પછી આપણેે જ જોવાનું છે તો.. આઈડિયા છે. સારો
બરાબર. વિચારી સૂચનોને એના માટે.
હ વિચારો વિચારો સારું છે આઈડિયા
હા.
હમ.
કઈ નહી કઈ નહી ચાલ મળીએ તારે આપણેે પણ
હા હા ઠીક છે ચાલો
હમ. પછી બીજું સુૂકો છો
હું તો કઈ નથી કે તી
હવે તમે સુઈ જવાના એમ ને
ઠીક છે તમે પણ
ઓકે ઓકે ઓકે મળીએે તારે ચલોવા આપડે
ઓકે ઓકે ચાલો મળીએ